બોલો
હા.
જમી લીઘુ?
ના
કેમ ના?
મન તો જમવાની આ ખાલી વરસાદ જોવાની જ ઈચ્છા થાય.
તે વરસાદ જુદા-જુદા જમી લો.
હા. મસ્ત વાછટ આવા, બહુ મજા આવે યાર વરસા
તો નઈ લો બહાર જઈન, બીજું તો શું કહો.
ઘરે જવાનું જ છ મને. ક્લાસ પતાવવાના છે હજી.
ક્લાસ તો કાલે ભી હ
ઠંડી માં મને ઠંડી લાગી જાય તો.
ના ઠંડી લાગે ને.
લાગે, આ બહુ મસ્ત છે યાર, કેવું મસ્ત છે.
અલે-અલે, એકલા ન એકલા
હા. મન તો હસુ આયવું, ક્યારની હસ-હસ જ કરું છું, કેટલું મસ્તને ઠંડુ-ઠંડુ લાગે છે.
પાગલ ઔરત.
છો તું
બોલો-બોલો.
કંઈ નહિં.
કેમ કંઈ નહીં?
તો
ત્યારે કેમ ના કરે, એમ કેશે મન તમ.
હોમવર્ક કરતી તી રિયલમાં
અરે બટ હોમવર્ક હોમવર્કનું મિનિંગ સેમ કોમન હે.
ઘરે કરવાનું પણ મન ઘરે ટાઈમ નહીં મળતો.
ઘરે તો એવું શું કરે તમે ટાઈમ નહીં મલતો? મોટી મોટી મિલો ચાલે?
ઘરનું કામ કરું પણ મજે થી હુંઈ જવું, ખઉં.
હમ્મ. તો ફોન ની મચડવાનો, થોડીક વાર.
થોડી ઘરમાં પતે બોલે કેટલું મસ્ત ઠંડું-ઠંડું લાગે યાર.
એવું છે. ઠંડુ-ઠંડુ લાગે છે? મને બી અહિયાં ઠંડ-ઠંડુ જ લાગે છે તો ઘરમાં છું તો બી મને ઠંડુ-ઠંડુ લાગે છે. બોલો-બોલો.
કંઈ નહીં.
કેમ કરે જ્યારે હોય કંઈ નહીં, બોલો, કંઈ નહીં, બોલો, કંઈ નહીં, બોલો બીજું કશ શું આવડતું જ નહીં તમને.
હમણાં ગાળો બોલીશ પછી હાંભળો.
તો બોલો ને.
ના બા, મેં ફોન કર્યો, માર પૈસા કપાઈ જાય તો, તો.
હમ્મ. તમારા પૈસા કપાઈ જાય તા કપાઈ જાય, અમારા કપાઈ તા કશું નહી એમ.
હું બોલી તમારા ફોનમાં ગાળો?
ના નહીં કાલે જ બોલ્યા તા. હલો.
તું મારા પંદર કોલ પૂરા થઈ જા ના, કલ પછી ફોન જ ના કરે.
એમ. એટલે મારા કોન પૂરા કરાવશે તો પછી?
એ તમારે જોવાનું. તમાર હું નહીં કરાવું.
ઓકે. કંઈ વાંધો નહી. વાંધો નહીં, બીજું તો શું હવે.
હારું મન કોઈ મનાવતુ કેમ નહીં?
લે. એ હવે એમાંય હું તમને મનાવું? કોલ કરો મને એમ તમે તમારી હા ચલો મને ઓકે કોઈ વાંધો નહી પછી
હે
શું ઓકે કરવાનું હ
શું ઓકે કરવાનું તમને ખાલી તમને મનાવાનું ઓકે કરવાનો બીજું તો શું કવું.
આ તો મનાવો.
સારું શાંતિ તો રાખો પણ કોલ પર કમ ના મનાવું હા કોલ પર ના મનાવ.
તો રૂબરૂ મનાવશો.
અલા એ એટલે રૂબરૂ રૂબરૂ તો અતારે પોસિબલ બહાર છું અત્યારે
બહાર એટલે ક્યાં?
હમ આઉટ ઓફ સ્ટેટ કે તો હા હ આઉટ ઓફ સ્ટેટ તો છું.
હા
હા
ક્યાં અગાડી?
એ આવું નઈ કેવું મારે તમને ગેસ કરો તમે.
માથેરાન આઈ મીન મહારાષ્ટ્ર.
ના
રાજસ્થાન
ના ના
દમણ
ના ના ના
દીવ
ના.
અરાય મધ્યપ્રદેશ તો જ્યાં હોય ત્યાં રહેજો બસ.
હે
તો જ્યાં હોય ત્યાં રજો હવે આથી વધારે હું ગેસ નહીં કરીશ.
હા તો વાંધો નહી હ ચડ્યું છે.
હા
વાદળ તો આપા બહુ ડેન્જર ચડ્યું છે.
હું તમે ગયા છો કેમ?
અરે એટલે ઘયા છો કેમ એટલે. ખાલી બસ એન્જોય માટે.
ઓકે આશેશે
ઘરે બેઠો કંટાળતો મુકું લાવ ફરતા ભાઈ ઘરેમ બસ એમ જ આવ્યા હતા.
પણ ક્યાં?
હ તમાર જા
નહી જાણવું બસ.
ન જાણ હ દું
ચાલ રાખ
કેમ?
અલા યાર માં ભાઈ નો ફોન આયો છે બોલો
કેટલો ટાઈમ તો એક જ મિનિટ
ચાર પાંચ મિનટ
પાંચ મિનિટ થાયને વાંધો નહી પછી ઉપાડી લઈને રિસીવ કરી લે વા ઉપડ તમારો. પછીડી પડી શકો છો તમે.
બસ
નું પણ નહી ઉપાડો તમે કોલ કર્યો એટલે નહી ઉપાડો મેં કર્યો તો બી ઉપાડ લીધો ડાયરેક્ટ કીધ વગર
નહીં ઉપાડે હથી લાગી નહીં ઉપાડે તમારો કોલે એવવો નહી જવા દીધો મેં.
હા હા હા અરે આ તો મસ્તી સમજતા જ નહી તોરે જો ને. ત મ બધા પછી.
વક ના
હા પણ તમે મસ્તી તો સમજો પેલા. મસ્તી કરે છે નહી કરતા એ તો ખબર પડવી જોઈએ નહી કરે. બોલો બોલોલો હે.
આજ આટલો વરસાદ પડતો પછી ત જ ગરમ કફી બ ચન ભચા બનાવ્યા હોય.
હા પછી.
અને આપણે ખાધા હોય અને ઘર હ આવ આપેમ ઠંડી ઠંડી લથી મજા આવે.
મને ભજયાની જરૂર નઈ મને ખાલી હું આવવે તમને સાલીું રાજ્ય પણ આવા મળ.
હા
અરે હુંસ્ત વાતાવરણ વસાદ પડતો મસ્ત એક કોલ્ડ કોફી
ઠીક મનતો કોલ્ડ ન એનતો
હા મને મને રતે ફાવે છે હો ફાવ છે. અને ડબલ પ્લેટની કોલ્ડ કોફી એક એડવાન્સ અનેક ચેાર હા ભગવાન.
એડવાન્સ એડવાન્સ સીગ્રેટ
હે
સિગરેટ પીઓ છો.
હા કોક દિવસ પી કાઢીએ એવુંમ.
હોય એટલે તમે મરો દ છો ખરાબ બરોબર.
અ તમને હ બી ખ મળ એડવાન્સ એ કે બીધ
ત્રસ
તસ
બોલગ
તમે દીવો છો.
ના
કેમ
કેમ એમ ખાલી નહીં બીજું એું કહ
એટલે પીવાય એવું ક પી તો પીવાય
સ્વામીનારાયણજી
હમ
હા
શું શું
સ્વામીનારાયણ
સ્વામીનારાયણ સંધમ
હા.
તે કઈ નોનવેજમાં આવ તો નાતી હોય.
પણ એવું કશું નહી કરતું ડ્રિંક નહી સિગરેટ એવું કશુ
ડ્રિંક તો વાતો તમે જોની વાતો
હ
ડ્રિક તો મન ખબર હાનિકારક નહી થાય લેવા દે.
હા.
હ ડ્રીક તો મને ખબર જ છે તમે કરો છો નહી કરતા ઓકે.
એટલે શું કરો છો કે નહી કરતા કરું છું કે નહી કરતી આ.
હા.
એટલે શું કરું છું એમ કરું છું હા યા ના એમ.
મને તો જ્યાં સુધી નવ નાઈન્ટી નાઈન પસેન્ટ તમે કરો જ છો.
હમ.
કર જો એટલે કોક દિવસ હોય હવે એટલે એકલા નઈ કરતા હો તમારા હસબડ જો પીએન જોડ કરતા હોય.
કોઈ જોડે ના.
એમ કોઈ જોડે નઈ.
ન ઇ મને એવું પંસદ એટલે.
નહી પસંદ તમને એમ.
હમ. અન તને.
ના એ તો એ વસ્તુ નઈં તા. હ
કરવું જોઈએ લાઈફમાં ફન હોય એનાથી બહુ મજા આવે.
હોય એના.
હા.
તું એનાથી.
આમ મજા આવ.
એવું. તોવે.
પ તને દસ મિનિટ થઈ યાર ચારી વખત
વરસાદ આવવાનો જ છે અને વગરના છે. હલો.
હલો કાય ના.
ના ના મુગલો કેમ કે એને.
કશું બોલે.
કેમ બોલ ઉ.
વરસાદ આવે મજા આવે ને.
હા હા.
હા.
જાય છે મનીષા શિફ્ટ થાય છે કેમા શિફ્ટ થાય છે એવું કોને ખબર. લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ જાય છે એટલું ખબર છે.
બોલો. હલો.
હા બોલો.
કેલા વાગે ઉઠ્યા બઉ વેલા ઊઠી ગયા તા આજ તો.
હા તો બાર તો એટલે વછી જ બને ગ
હ પૂછું ક ક્યાં છો ના કેવું તું નહી કેવાનું બધા ન ટાઈમ આવશે.
હલે તમે પૂછ્યું ઘરું મને કાલી પૂછો દેખવાર ક
પૂજને પદ ઉતઓગના
જો પૂછી પણ તમે એમ તો હજ એક વાર પૂછી હજે એક વાર પૂછી શકો છો તમા હ કઈ દ
હ એક વાર નહી પૂછું કેમ કે ઓલરેડી ત્રણ વાર પૂછ્યું છે.
અરે પણ મને બીજી બે વખત સાંભળાવી જ નથી.
હ તો હશે વાંધો નહી. બધાનો ટાઈમ આવે.
છ બોલો ને પૂછો તો ઘરે એક વાર પૂછે
નાબ.
એક વાર એક વાર તો હું કહી દઉંને.
ના પૂછું પણણી એક વા એક વાર.
ના તો વાંધો નઈ તમારે ના જાણવું હોય તો ના ઉત્સ ઓકે.
તારું તો ખૂન કરી નાખીશું
હે.
તાર તોું ખૂન કરી નાખીશું.
પછી ફોન કરીને ભ કોઈ જો ટાસ્ક પૂરા કરશોજો ખ મારો ખ ક નાખે.
મૈ ગા ટાસ્ક નહીં કમપ્લીટ કરવા
એટલે તમે મારા વગલે ટાક પૂરા નઈ કરો એનું મીન્સ એવું જ થયું ને એટ કેમ એવું?
પાર કોના જોડ્યો હતો કાલે હ પ્રિયા હતી
હા એ મે જો હા. એટલે કાલ મે નથી
ગરમ ફ્રી હતી એટલા બધા મે જનંદર ગ્રુપમાં તથા કોઈ ફ્રી હોય તો પણ મેં એક મેસેજ એવો નહીં કરે કે હા હું ફ્રી છું એટલે મેં એવો મેસેજ કર્યો હતો કે
થ્રી હોય તો કોલ કરો કર દો ને મેસેજ
હા મેં એવો કર્યો હતો. પણ મેં કોઈના મન ભી નતો કરે કે કોઈ મન બી નતો કરે બોલો.
હા.
નહી તો મારા અત્યારે ના વીસ કોલ કમ્પ્લીટ થઈ ગયા હોય.
બોલો.
તો હા બોલો.
બોલો તમે એક વાર પૂછી શકો છો હું કેમ કઉ છું તમેું કહી શક છુંું કઈ નહી.
તને પૂછ્યા વગર બી કહી શકો છો જો ઇમ્પોર્ટન્ટ માનતા હોય તો.
અરે અ એમાં એવું કશું આવતું તમે પણ પૂછી શકો છો ને એમ ક